હા, બોલો ધોતી બેન આજે કેમ યાદ કર્યા?
બસ કશું નહીં આ જમીન બેઠી થી. આવું પછી મકુ બારજ જવું તું તો મક લાય થોડો કજુ ટાઈમ છે તો ટીવી જોતા જોતા મકું એક સિરિયસ સાડી ચાલુ થવાની છે મ કે એ પેલા વાતસ થઈ ગયા થોડોક પંદર વીસ મિનિટ માં જે વાત થાય એમ બહુ દિવસ થઈ ગયા ને તો ફરી ટાઈમ ની મળતો રહી જાય છે કામમાં કામમાં એટલે બોલો?
સરસ સરસ.
કેવું વેકેસન વેકેસન પતિ ગયું?
હઓ વેકેશન પતી ગયું, સ્કૂલો ચાલુ થઇ ગઈ.
હમ્મ, બરાબર. હાચી વાત અમારે એવું જ છે વેકેશન પતીયુ મામા ઘેર બધે રહીને આયા આવ પાછું જેવું ચાલતું થું એવું ને એવું ચાલુ કર દેવાનું.
હમ્મ, એવુંજ ને તો.
એજ અમે વેકેસન માં બધે બધા ભેગા થયા તા મામા છોકરીઓને બધા તે મારું બેન નો છોકરો એટલું તોફાન કરે એટલું તોફાન કરે ને તો હું એવું માં બેનને કહું કે તું સ્હેજ એન સુધાર સુધાર એવું કહું એને એટલે તે એવું કે કે સુધરી જશે સુધરી જશે. ફરી મને એવો વિચાર આવ્યો કે હૈ આહ એક નાનપણથી જ બાળકને એવી કેળવણી આવવાની હોય ને કે એટલે પહેલેથી જેમ સારી રીતના કેળવી્યું હોય ને તો મોટું થઈ ને આમ એની એક અલગ છાપ બને ને તો એના પરથી જ મા બાપની ઓળખણ થાય એમ. એટલે એમ કે કે મનુષ્યના જીવનમાં એનું ઘડતર જે કરીએ એ બહુ મ-મહત્વનો પાયો છે કે એનું ભવિષ્ય સુધારવા માટે. એમ જો પહેલે થી જ જો એનો કચાસ રહી જાય તો પછી આગળ જઈને એને બહુ તકલીફ થાય અને એક વાતે નહ બધી વાતે એમ અને જો એ જેનું જેનું બાળપણ જ જો મા બાપે સાચવી લીધું હોય. તો પછી એને કોઈ જીવનમાં આપો આપો જ બધું શીખી જાય, એને કોઈ સજેશન આવવાની કે તું આ કર આ નહી એવી બધી જરૂરત જ ના પડે કેમ કે એનું મગજ એ રીતના જ ટેવાયલું હોય ને એટલે એ કોઈની ડિસરિસ્પેક્ટ એવું બધું કરવાનું વિચારે જ નહી.
હા, એ તો તમે સાચી વાત કરી હા
એટલે નહી કેતા કે, હા, હ બોલો!
તો ઈગ્નોર ના કરવી જોઈએ આપણ એમ કે નાના છોકરાઓ છે. છે, તો પછી ઈગ્નોર કરી દઈએ ગમે તેવું બોલી જાય, તો પણ અને કોઈને ગમે તેવું બોલે તો આપ આપડે ટોકવું જોઈએ. પણ મોટા લોકો શું કે કે નાના છે, સુધરી જશે નાના છે સુધરી જશે. પણ એમાંથી જ પછી મોટું વસ્તુ થાય.
અને એના માટે એના મા બાપ જ જવાબદાર છે. જેમ કે હવે એ જત નાની નાની વાતો જો હસી મજાકમાં કરી નાખશે તો એજ છોકરું મોટું થ કાલ કશુંક વધારે કરશે તો પછી કોનું નામ આવે કે ભાઈ આ તો છો છોકરાએ એવું કર કોઈ બાદા ને થોડું કેવા જવાનું એના મમ્મ મમ્મી પપ્પાનું પાછળ તો નામ જોડેલું છે. ને એમ
હા, એ પણ છે.
એટલે જોકે હું આવું બધું બહુ ઓબ્ઝર્વ કરું કેમકે એ મારી ટેવ જ છે. તો હું એ કહેતી રહું કે ભાઈ આવું નહી આવું શીખાડવાનું આવું નહી આવું એમ એવું આવ બધાના મગજ અલગ અલગ હોય કોઈ આપણી વાત જેવન પણ લે, ના લે પણ જો લઈ લે તો એમના માટે ફાયદ ફાયદો છે. ને એમ એવું હવે જો અત્યાર થી જ ના કહીએ આપડે આપણા છોકરોને તો પછી આપડા સ્કૂલ માં એવી રીતના બિહેવિયર કરે બધા છોકરા જોડ બર રમવા જાય તો એ ઝઘડા કરીને, આવે મસ્તી એટલી કરે એવું નહી કે ભાઈ છોકરું છે, બધી વાત કમ્પ્લેટ જ હોય. પણ જો અત્યારથી જ આપડેને થોડુંક થોડુંક શીખવાડીએ તો એના મગજ માં બેહે પછી જો એવું હોય કે ભાઈ મોટો થાય શીખી જશે તો બધું એક આપડણે ધીરે ધીરે ખાઈએને વસ્તુ અસર કરેને એકદમ એકદમ બધું એક સાથે ખાઈ જાય કે અપચો થઈ જાય એટલે એની કોઈ ગુણ ના કરે એવું.
હા, એ તો તમે એકદમ સાચી વાત કીધી હતી હા
એજ ને પછી હવે એને જ અતાર કોઈ સારા સંસ્કારને એવું ના લે તો મોટો થઈને કોઈની રિસ્પેક્ટ શું ના ના હોય તોય ના કરે, મોટો થાય તોય ના કરે અને એને કશું એની લાઈફ માં ડિસિઝન લેવું હોય તો એ ઊંધું જ ડિસિઝન લે, પછી કશું સારું સારુ ના શીખે.
હા.
એવું બધું છે. બોલો ત બીજું?
એજ નહી એ તો અમે સો ટકાની સાચી વાત કીધી અત્યાર ચીજ નાન પણ થી જીવનનું ઘણતર સાચું થઈ જાય.
સાચું થઈ જાય સાચી વાત છે. પેલામાં પેલું તો એના માટે હા, ભક્તિભાવ એ ખુબ જ અગત્ય અગત્યના છે. હવે પહેલે હવે જો આ લોકો મા બાપ જોડ ટાઈમ ના હોય એટલે છોકરા સ્કૂલમાં જતા ર હવે એ તો પહેલાનું જ જેવું નહીં અતારના ટીચર હતો એ છોકરા કંઈક બેઠા હોય ને એમનું ધન ફનમાં જ હોય. હવે શું ખબર હ સો ટકા. આ પા એ છોકરું પાછળ ધી્યોને હલે જ છે નહી હાલતા. એમ એટલે કે મા બાપ ને એટલું નિશ્ચિત નથી જવું જોઈએ કે ભાઈ સ્કૂલ માં જાય બધું. શિખી લેશે. એટલે આપણે થોડોક એમનો બાળપણનો ટાઈમ આપડે એમની જોડ વિતાયો હોય તો એમને એકલા પણ લાગે નહી. અને જે ખોટું કામ કરતું હોય એ મા બાપ એમની વીકનેસ જાણી જાય તથી જ અટકાવશે તો કાલ ઉઠીને પ્રશ્ન જ નહી રહે પણ જો મા બાપ જ એમના કામ ધંધામાં જ પાછળ પડ્યા રશે તો પછી એ છોકરું એનું જ કામ કરવાનું ને પછી મોટું થઈ ને કઈ ગેરમાર્ગે જ જાય કઈ સારા સંસ્કાર કેવું એનામાં આવે નહ એમ.
હા એ તો છે જ ને.
હમ.
પછી પેરેન્ટ્સ પણ મોબાઈલ માં વિતાવે સમય અને બાળકો પણ મોબાઈલમાં સમયી
વીતતા આવે સાચી વાત છે અને પછી શું ખબર અને એને પછી આગળ જઈને એનું બીજા કસ મગજ દોડે જ નહી એ ખોટી જ વસ્તુ કર્યા કરે.
હા પછી મનમાં નીકળતા.
મનમાની હ એજ એજ પછી બધી જીદ એની ટાઈમ ટુ ટાઈમ પૂરી કરવી પડે કે ના ભાઈ મારે તો આને આ વસ્તુ જોઈએ જ. પછી હવે અત્યારના છોકરા તમે જોતા નહી એમની જીદો ના પૂરી કરીએ તો ખોટા રસ્તા બધા લઈ લે આ કેટલા બધા કેસ આજકાલ બને છે બધા સુસાઈડ ને અંતે મર્ડર ને એવું બધું ભણે તો નહીં ઉપર થી મા બાપ ને ખર્ચા કરવાના જોઈએ. એકાદ જીદ એમની પૂરી ના કરી તો પછી જો કે બધા એવા નહીિ જ હતા પણ આ તો અમુક એવા હોય ને એના લીધે પછી બધા ન નામ ખરાબ થાય એવું છે.
હા એ તો છે જ.
એ એ એનું મોટો આજ કે મા બાપે કોઈ દિવસ એમનું છોકરુંને સમજ્યું ના આવે છોકરું પછી મા બાપ આપણે ના સમજેવું પણ એવું નહી કે આપડણે થોડુંક બેસાડીને પૂછીએ. કે ભાઈ એની મનની વાત શું છે શું નહી. એવું બધું એટલે હમ. હવે એજ વસ્તુ પછી એ બધું એવું નહી કે ભણવા એનું જ છે બધુ પછી કાલ ઉઠી ને કઈક નોકરી ધંધે જાય. તો પણ એની છાપ એવી ખબર પડી જ જાય હમમે વારાને તો આપ આપણે એ બિહેવિયર પરથી જ ખબર પડી જાય કે આપણે શું કરવા માંગીએ છીએ ને કેટલું એ કામ કરીશું. કેતલી સારી દીતી એ
એજ ને શિષ્ટાચાર તો દરેક ઉંમર માં જરૂરી છે શિસ્ત અને શિષ્ટાચાર તો ક્યારેય ના બોલાય.
ક્યારેય ના ભૂલાય સાચી વાત છે. એજ રીતના અમે કેટલાય હા. અને જો અને જે છોકરાઓ અ આવી રીતના મા બાપ નું કૈલું માનતા હોય અને ભક્તિભાવો માનતા. હોય ને એ પછી ક્યારેય પાછા નહી પડતા. છય મુશ્કેલી એમના જીવનમાં આવે છે પણ એમના ર તો ભગવાન આગળ ને આગળ ખોલતા જ તો એ લોકો ભગવાન પર રાખેલો ભરોસો નાવાપ રાખેલો ક્યારેય એમને નહી જતો એમ
બરાબર છે તો સો ટકાની વાત સાચ છે તમારી.
હમ. એટલે એવું છે બધું.
હ આ બધું વિચારવા જઈએ તો કેટલું બધું મનમાં વિ
બઉ બહ જમુકવાર આપડે એમનેમ બેઠા હોય ને તો. એટલા બધા વિચારો આવી જાય ને અને અત્યારના તમે આ આવું બધું ઠીક વાત પણ હતા તો ફોન લીધા વગર તો પાછું ખાવાની બેઠ કશું ખાતા હોય કે એવું તો. ફોન માં એક બાજુ ચાલતો હોય. અને તો જ એમના ઘરે ખાવા ઉતરતું હશે મને તો એવું લાગે છે.
એવુંજ છે, એવું જ છે.
મને તો નવાઈ લાગે કે આપડે કમ્પ્લેટ હતા કે જેમ કે પપ્પાનું કરીએ મારે તો એવું છે, તું માર મમ્મી એવું કે ને બહાર જાય. તો એમ કે કોઈ ના હોય ને તો હું મમ્મી બે હું બહુ હતી તો એવું જ કે અતાર મમ્મી. એ પેલા હું એવ કઈને જાઉં કે તું અહં જ બેરે જવ હું આટલું કોમ પતાયનેઈ તો ને બે કલાકથી જ. પણ તો તની તૈયત પણ બેઠેલી જોવા મળુ કે. એવું મમ્મી કે પણ પપા અતારના છોકરા તો. કેટલું મશીન ધમા ફોન વગર તો પપા આડા એટલા થાય ને પણ પેલેથી જ એમને નોંધપણ થી જ એના હાથર ફોન આલ્યા કરે હોય એટલે પછી એવું જ થાય ને.
એ તો છે, જ ને અત્યારે એડવાન્સ ફાાઈવ જ જનરેશન કેવાય એ જ ને.
હમ હ સાચી વાત છે.
નાઇન્ટીસની જનરેશન બધી જે હતી એ બધી સાયલેન્ટ જનરેશન કેહેવાય આપડા એ બધા તો આપડા કરતા પણ વધારે શિસ્ત અને કેવાય એમની પાસે તો કેટલું બધું શીખવાનું
હમ સાચી વાત છે, બહ બહુ જ શીખવાનું મળને એ લોકો તો આપણા કરતાય. એ આપડીને એમની જ જો ક કમ્પેરિઝન પણ હવે તો ચાલે કરે શું કરે જો હવે એમને જેમ જેમ. આગળ આગળ દાયકા જાય એમ બધા નું મગજ અલગ અલગ હોય. એ લોકો આપણને જો થોડી કઈ શાંતિ ગમે પણ નાના આપણાથી નાના લોકોને તો સેજ્જે એમને પેલું શું કેહેવાય કે. શાંતિ નાય અને એમને બધી વાતે ઉત્સુકતા બહુ હોય એટલે કશી વસ્તુ જોવા એમ પેશન્સ ના રાખે એ લોકો. બધું એકદમ ફટાફટ ફટાફટ જોઈતું હોય.
હા.
એવું પણ એમ કે ફોન હારો જ છે, અત્યારે એ લોકો બધું જાણે ફોનમાં. પણ આ વધારે પડતું જ પછી ફોનને જોયા કરે ને ના સારું કહેવાય પછી તો લગીન તો. ઠીક વાત પણ પછી ભણવાનું ને એવું ચાલુ થઈ જ તો પછી એ મને એમાંચિત એ તો ખોટી જ વાત છે, ને એમ.
ફોન સારો ક્યારે કેહેવાય અમુક એજ પછી ફોન સારો કેહેવાય. કે જયારે જે એજમાં આપણને ખબર પડે કે શું સારું છે, શું ખોટું છે. એ આપણે તફાવત કરી શકતા હોય. એજમાં જરૂર પડે નહી તો આપડે પણ મોબાઈલ વગર જ ભણ્યા છે. અત્યારે બુક્સમાં શું નથી આવતું.
એજ ને અને એટલે પછી મંજર થયું કે અમે વેકેશન તો પૂરું થઈ ગયું હું તો અહીયા આગળ. મા બે એન ના છોકરો નાોનો જ છે, હજુ તો પાંચ સાત વર્ષ ન પણ એને બધું કયા કરું કે ભાઈ આવું ના કર. કર તો બેનને ખોટું લાગી ગયું હતું તો પછી મા અનિતાબેનને ફોન કર મને વિચારા કે ભાઈ મેં ખોટું કર્યું સાચું કર્યું શું. કેમ કે અમુક વાર આપે કશું બોલી જઈને કોકને ભળી જાયને તો પછી આપણને પાછળ થી અફસુસ. થાય કે ભાઈ હું પધાર તો નહી બોલી ગને એમ.
સારું જ કર્યું કેવાય આપડ કોઈને સારા માટે જ કેતા હોય સારું જ કર્યું
હમ સાચી વાત છે હ કયું તો છે ભાઈ એમને સુધરવું હોય તો સુધરે
ના ના સારું ને તમે મને કીધું એટલે મારે ધ્યાન રાખવું પડે
હમ સાચી વાત છે
જ ના હોય આપડે પોતાના માટે પણ હોય
હોય હોય હોય સાચી વાત છે હમ સાચી વાત છે સારું સારું કઈ નહી ચાલ મળીએ તાર પછી હા હા હા